હલો. અવાજ આવે છે મિત્ર.
હા મિત્ર આવે છે.
શું કરો છો મિત્ર.
કઈ નઈ મિત્ર બસ જમીને હવે બેઠા તમે જમી લીધું?
હા બસ જમી લીધું. કેવું ચાલે છે ઘેરે બધા?
છે બધું ઘેરે સારું છે કામ છે ને એવું બધું છે હવે ચોમાસા નો સમય છે તો વરસાદ પણ થોડો થોડો ચાલુ છે તમારા બાજુ કેવું છે?
એવું જ છે હવે ચોમાસા જ ચોમાસા ના સિઝન આવી ગયું હવે તો થોડો સમય આપી શકશો તમે?
હા મિત્ર ચોક્કસ.
એક સબ્જેક્ટ ઉપર વાત કરવાની હતી તો એનું થોડું જ્ઞાન જતું હતું તો તમારા જે રીતે જે હોય તે કહી શકશો?
હા મિત્ર ચોક્કસ.
જે ટોપિકનું નામ છે બેંકિંગ અને ડિજિટલ પેમેન્ટ. તો એમાં મિત્ર એવું છે કે આજકાલ બેંકિંગ અને ડિજિટલ પેમેન્ટ આપના રોજિંદા જીવનનો ખૂબ મહત્વનો ભાગ બની ગયો છે પહેલા લોકો પૈસાની લેવડ દેવડ માટે બેંકમાં લાંબી લાઈનો ઉઊભા રહેતા હતા પરંતુ હવે એવું નથી હવે છેને મોબાઈલ દ્વારા થોડા સેકન્ડમાં પૈસા મોકલી શકાય છે અને થોડા વર્ષો પહેલા કોઈને પૈસા મોકલવા માટે બેંક જવું પડતું હતું ફોર્મ ભરવું પડતું દોટું. અને ઘણી વાર ઘણો ટાઈમ લાગી જતો હતો તો હવે એવું નથી હવે તો મોબાઈલમાં એક એપ ખોલો અને તરત જ પૈસા ટ્રાન્સફર થઈ જાય તો શું તમે પણ આવું ઓનલાઈન ટ્રાન્ઝેક્શનનો ઉપયોગ કરો છો હાલમાં?
હા મિત્ર તમારી વાત સાચી છે તમે જે રીતે કીધું એ રીતે કે આજના ડિજિટલ ના યુગમાં જે રીતે બેકિંગ બેન્કિંગ અને ડિજિટલ પેમેન્ટ જે ચાલતી રહ્યું છે એ ઘણું જોવાલાયક પણ છે એનું ઘણા બધા ફાયદાઓ પણ છે અને ગેરફાયદાઓ પણ છે કારણ કે તમે કીધું એ રીતે કે પહેલાના સમયમાં જારે આ બધું ન ન હતું તો ત્યારે ઘણા બધા લોકો એવા જે પૈસાની જરૂર હોય તો કોઈની પાસે પૈસા વધારે હોય તો બેંકમાં મુકવા જવું પડતું હતું પછી કોઈને વધારે કેસ આપવાના હોય તો એના ઘરે જવું પડતું હતું કા તો પછી પોસ્ટમાં મોકલવું પડે એવું ઘણી બધી પરિસ્થિતિઓ હતી અને અભણ અભણ લોકો તો કદાચ લખી ન શકે એનાથી પણ કઈક થોડી ઘણી પ્રોબ્લેમ હતી પણ આજના સમયમાં જે રીતે જઈએ છે કે આ ડિજિટલ યુગમાં જે રીતે પેમેન્ટ થઈ રહ્યું છે તો એ ઘણું સારું પણ કેવાય હું પણ એમ પેમેન્ટ એ ડીજિટલ રીતે ચલાવું છું તો જ્યાં પણ કઈ લેવાનું હોય દસ વીસ રૂપિયાનું સામાન ભલે એક બે રૂપિયાનું સામાન પણ લેવાનું હોય તો આપણે ફોન થી તરત કરી કરીએ છીએ અને છૂટાની પણ કોઈ પ્રોબ્લેમ હોતી નથી કે આટલા છૂટા પાછા જોઈ છે એવી રીતે તો એનો ઘણો બધો ફાયદો પણ છે અને એનો આપણે ઉપયોગ પણ કરવો જોઈએ સારી રીતે તો તમે શું કેવા માંગશો?
હા તમા મારી વાત સાચી છે કારણ કે ઘણા બધા બધા યુર્સ જે ઓનલાઈન પેમેન્ટ ન ઉપયોગ કરે છે ખાસ કરીને હવે જેમાં હું સુપર મની એપ યુઝ કરું છું જેમાં આપણને દરેક પેમેન્ટ પર કેશબેક મળે છે. જેે આપણા વોલેટમાં જમા થાય છે અને એ પૈસા આપણે ઉપાડી પણ શકીએ છીએ અને બીજા બધા એપ્સ છે ભીમ એપ છે ફોનપે છે. ગૂગલ પે છે. એવી ઘણી બધી યુપીઆઈ એપ્સ છે જે નથી આપણે તરત જ પેમેન્ટ કરી શકીએ છેીએ કોઈ પણ પ્રકારનું સહી કે વ્યક્તિની જરૂર પડતી નથી બસ યુપીઆઈ પિન નાખો અને પેમેન્ટ કરી આપો તો એ એક ખુબ જ . એક સરળ રીતેતે પૈસા ટ્રાન્સફર કરવાની. અને બીજું જોઈ તો બેંકિંગ અને ડિજીિટલ પેમેન્ટના વિકાસ લોકોના જીવન ખુબારે વધારે સરળ અને ઝડપી બની રહ્યા છે બેંકિંગ વ્યવસ્થા એ એવી છે કે લોકોના પૈસા સુરક્ષિત રાખવા અને બચત વધારવા માટે ઘરની બધી સેવાઓ પૂરી પાડે છે બીજી તરફ આપણે જે હવે વાત કરી હતી ડિજિટલ પેમેન્ટ તો એના કારણે રોકડ પૈસાનો ઓછો ઉપયોગ થાય અને લેવડ દેવડ વધુ સરળ બની જ થઈ જાય છે. તો એમાં બીજું જોઈએ તો બેંકમાં પૈસા જમા રાખવાથી પૈસા સુરક્ષિત રહે છે ઉપરાંત તેમાં આપણની બચત ખાતું ફિક્સ ડિપોઝિટ લોન છે એટીએમ છે ડેબિટ કાર્ડ છે અને એવી ઘણી બધી સેવાઓ મળે છે. બેંકો વ્યક્તિ અને દેશીની દેશની આર્થિક પ્રગતિમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. અને બીજ બીજ જોઈએ તો આજે તો નાના વેપારીઓ પણ દરેક આપણે જોઈએ દુકાનમાં જઈએ તો એમાં ક્યુ આર કોડ રાખે છે જેમાં ચા નાસ્તાની દુકાનથી લઈને મોટા મોટા મોલ સુધી ડિજિટલ પેમેન્ટ ચલાવે છે અને એમાં પેમેન્ટ પણ કરવું ખૂબ જ સરળ છે ડિજિટલ પેમેન્ટના કારણે વેપારીઓ અને ગ્રાહકો બંનેને ફાયદો થાય છે, કારણ કે ગ્રાહકોને રોકડ પૈસા સાથે રાખવાની જરૂર નથી રહેતી અને વ્યપ વેપારીઓને પણ સરળતાથી ચુકવણી મળી જાય છે. વિદ્યાર્થીઓ માટે ડિજિટલ પેમેન્ટ ઉપયોગી છે, ફી ભરવું હોય કે રિચાર્જ કરવો કે ઓનલાઈન ખરીદી કરવી, ખુબ સરળ બની ગઈ છે. કારણ કે એમાં ચોરી ચોરીની તો જોખમ જ નથી રહેતું. રોકડ તો નથી હોતા પણ સમયની પણ સૌથી મોટો લાભ થાય છે. સમયનો પણ ખૂબ બચત થાય છે. પહેલા નાના કામ માટે પણ બેંક કે દુકાન સુધી આપણને જવું પડતું હતું. પરંતુ હવે ઘરના કામ ઘરે બેઠા જ થઈ જાય છે. તો શું તમે એવા ટ્રાન્ઝેક્શન કર્યા છે જે. તાત્કાલમાં, ઓછી-ઓછા સમયે થઈ જતા હોય.
હા મિત્ર, તમારી વાત સાચી છે, કારણ કે મેં પણ એવા ઘણા બધા ટ્રન્ઝેક્શન કર્યા છે ઓનલાઈન પૈસા મોકલ્યા છે. એક વખતે એવું થયું કે જયારે મારી કોલેજની ફીસ ભરવાની હતી, તો મારી પાસે કેશ ના હતા અને હું પપ્પાને કીધું કે મારે હ હમણાં જ ફી ભરવી છે, તો ત્યારે પણ પપ્પા એ મને ડાયરેક્ટ ઓનલાઇન પૈસા મોકલી આપ્યા હતા. એક એટલું સરળ કામ છે કે, આપણે ખાલી એક જગ્યાએ બીજી જગ્યાએ ખાલી ફોન કરીને કવું પડે કે પૈસાની જરૂર છે, તો ફોનમાં આવી જતા હોય છે. અને આનો એક ગેરલાાભ પણ છે જે આપણે ધ્યાનમાં રાખવો જોઈએ. ઘણા બધા નુકસાનો પણ છે, કારણ કે એ નુકસ હા થી આપણને પણ ઘણું બધું સહન કરવું પડે છે, કેમકે જોવા જઈએ તો અમુક જે આ બધી એપ્સ છે ગૂગલ પે, જી ગૂગલ પે છે પછી ફોન પે છે એવા બધા અમુક સ્કેમ ચાલતા હોય છે તો એવી રીતે જે પણ કોઈ ફોન આવતો હોય છે એનો આપણે ફોન ઉપ ઉપાડીને પછી જે આપણને રીતે માહિતી આપવામાં આવે છે એવી રીતે આપણે કરીએ પરંતુ એનું પુ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે ઘણા બધા એવા ફ્રોડ વાળા પણ ફોન આવી શકે છે, અને આ પૈસાથી અ એપથી પણ કઈ પણ ફોડ થઈ શકે છે. એના માટે આપણે ધ્યાનમાં રાખવું જોઈએ વાત એકદમ બાબત સાચી. શકિઈ આપણે સારી રીતે પૈસા મોકલી શકી છે, પરંતુ અમુક વસ્તુઓ આપણે ધ્યાનમાં રાખવી જરૂરી છે. અને જોવા જઈએ તો આજે ગામડામાં પણ લોકો મોબાઈલ દ્વારા પૈસાની લેવડદેવડ કરે છે. આ ટેકનોલોજી એ નાણાકીય વ્યવહાર વધુ ઝડપી બનાવી ગયા છે. ખાસ કરીને કોરોનાના સમય દરમિયાન ડિજિટલ પેમેન્ટેમેન્ટ ન મહત્વ વધી ગયું હતું. લોકો રોકડના સંપર્ક વગર જ ચુકવણી કરી શકતા હતા, અને એ સમયે એકબીજાના સંપર્કમાં આવ આવવાનું ન હતું, તો એ સમયે એ ખૂબ જ ઉપયોગી બન્યું. કારણ કે જે રીતે એ કોરોનાની સમયમાં દૂરથી જ આપણે દૂરથી રહીને વાત કરવાની હતી, અને એવું કંઈ સમ્માન લેવાનું તે હતું તો એ સમયે ખુબ જ ઉપયોગ થયો. અને બેંકમાં લાંબી લાઈન સુધી પણ ઉભા રહેવું પડતું નથી. સાથે સાથે દરેક વ્યવહારો નો રેકોર્ડ પણ રહે છે, જેના કારણે ખચૅ ખર્ચ ને આવક નુ સંચાલન સરળ બને છે. તો શું તમારા બાજુ પણ એવા કઈ સ્કેમ તમને ખબર પડ્યા છે? કોઈ જોડે એવું થયું હોય?
હા, મિત્ર ચોક્કસ મેં સાંભળ્યું છે કે કેટલાક લોકો અજાણ્યા ખોટી લિંક પર ક્લિક કરીને પૈસા ગુમાવી દે છે. તો એ તમે જેમ કહી તેમ તેથી હંમેશા વિશ્વસનીય એપ અને વેબસાઇટ નો જ ઉપયોગ કરવો જોઈએ. કોઈ અજાણી વ્યક્તિને ઓટીપી છે. કે પીન છે એવું આપવું નહી. સુરક્ષિત ઉપયોગથી ડિજિટલ પેમેન્ટ ન ખૂબ લાભદાયક થાય છે. પરંતુ મારા એક મિત્ર નું સ્કેમ થયેલું, જેના પર ફોન આવેલો તો. એ વ્યક્તિને એવું કહેવામાં આવ્યું હતું કે બેંકમાંથી ફોન આવેલો, પરંતુ એ સ્કેમર હતો અને એનું પચીસસો જેટલું. પેમેન્ટ કપાઈ ગયેલું, તો એ વસ્તુ એવી છે કે ખુબ જ ધ્યાન રાખવા જેવી બાબત છે. તો મિત્ર, તમે આટલો સમય કાઢ્યો એ માટે હું દિલથી આભાર માનું છું, થેન્કયુ.
હા, તમારો પણ આભાર.